કેમ છો મજામાં
હલો
હેલો મજામાં છો
માવાજાય છે આવ્યો આવ્યો હા વ્યો વ્યો્યો કેમ છો
હ છે મજા
હા હવે આપડણે આજે પરંપરાનું વેપારીકરણ વિશે વાત કરીશું
બરાબર
હ આજકાલ એક વાત બહુ ધ્યાન ખેંચે છે આપડા પરંપરાઓ હવે ધીમે ધીમે વેપાર બની રહી છે એવું નથી લાગતું તમને
હા બરાબર કહ્યું પહેલાના સમયમાં જે પરંપરા ભાવના અને સંસ્ કાર માટે હતી એ હવે કમાણી નું સાધન બની ગઈ છે
હા ઉદાહરણ તરીકે જોનવીધય્યું પહેલા તો સાચથી થતા પરિવાર અને સમાજથી હવે તો બધું ઇવેન્ટ મેનેજમેન્ટ બની ગયું છે
સાચું આજે લગ્ન એટલે ીન ડેકોરેશન ડિઝઇન કપડા પ્રી વેડિંગ સૂટ એમાં પરંપરાનોો અસલ અર્થ ક્યાંય ખોવાઈ જાય છે
હા અને માત્ર લગ્નની તહેવારો પણ દિવાળી નવરાત્રિ પહેલાં ભક્તિ અને કાન માટે ઉજવતા હતા હવે તો સ્પોન્સરશીપ ટિકિટ બ્રાન્ડ સાથે જોડાઈ ગયા છે
નવરાત્રીમાં તો ખાસ પહેલા ગરબા ગલીમાં કે મંડપ માં થતા હવે મોટા ગ્રાઉન્ડ માં કિકિટ લઈને જવું પડે છે. એમાં પણ વીઆઈપી એમાં પણ વીઆઈપી પાસ
સાચી વાત છે. અને કપડા પણ પરંપરાગત વસ્તુ વસ્ત્રો હવે ફેશન ઇન્ડસ્ટ્રીનોો ભાગ બની ગયો છે. એમાં ખબર કઈ નથી પણ એનો ભાવ એટલો વધી ગયો છે. કે સામાન્ય માણસ માટે મુશ્કેલ બની જાય છે.
આ બધું કેમ થઈ રહ્યું છે એવું તને શું લાગે છે.
હા મને લાગે છે. કે લોકોની માનસિકતા બદલાય છે. હવે બધું સોપ માટે થાય છે. પરંપરા હવે, એક ઓળખ કરતા વધારે સ્ટ્રીઝ સ્ટેટસ બતાવાનું સઘન બની ગય છે.
પણ એક દ્રષ્ટિકોણથી જોઈએ તો આથી રોજગાર પણ વધી રહ્યો છે, ડેકોરેટર ડિઝાઇનર કલાકારો બધાને કામ મળે છે.
હમ્મ એ વાત પણ સાચી છે. એટલે વેપાર કરને સ ખોડું પણ થઈ શકાય નહી અને સ તુલન જરૂરી છે.
સંતુલન એટલે શું
એટલે કે પરંપરાનો મૂળ અર્થ ભૂલવો નહી ભલે આપણેે આધુનિક રીતે જ ઉજવવી પણ એની પાછળ સંદેશ અને ભાવ જાળવી રાખવું
હા, જેમ કે નવરાત્રીમાં ફક્ત નાચવા માટે નહી. પણણદેવીની આરાધના અને આત્મ શુદ્ધિ માટે પણ સમય આપવો જોઈએ
બિલકુલ મને લાગે દેખાવ કરતા સંબંધની મહત્વતા સમજવી જોઈએ
આજકાલ સોશિયલ મીડિયા પણ આમાં મોટો ભાગ ભજવે છે. બધું પરફેક્ટ દેખાડવાની દોડમાં લોકો વધુ ખર્ચ કરે છે.
સાચું લોકો બીજાને જોઈને પ્રેરાય છે. પણ ઘણી વાર એ પ્રેરણા દબાણ માની જાય છે. એટલે જ ઘણા લોકો દેવામાં ડૂબી જાય છે. ફક્ત એક ઈવેન્ટ માસ્તી
હા અને પછી એનો બોજ વર્ષો સુધી સહન કરવો પડે છે.
તો શું ઉપાય હોય શકે એનો
મને લાગે છે કે શિક્ષણ અને જાગૃતિ જરૂરી છે. લોકોને સમજાવવું જોઈએ કે પરંપરા શા માટે છે. અને એને કેવી રીતે સરળ રીતે જીવીવી
પરિવાર પણ અહીં મહત્વનોો ભાગ ભજવેજ વડીલો તો નવી એેરી પર અનુસર
હા, અને સમાજ પણ જો સમાજમાં સરળ ઉજવ ઉજવણી ને પ્રોત્સાહન મળે તો લોકો પણ બદલાશે જેમ કે જેમ કે ટુરિઝમમાં ગામડાની પરંપરા પણ હવે એક્સપિરિયન્સ તરીકે વેચાય છે. એમાં પણ બે પાસા છે એક તરફ પરંપરા
હલો! એમાં પણ બે ભાષા છે એ તરફ એનું વેપારીકરણ થાય છે. એટલે તો ફરીથી એ જ વાત સંતુલન જરૂરી છે. હા અને વ્યક્તિગત તારે પણ વિચારવું પડે.